હલો.
હલો.
હ આવે છે અવાજ?
હા આવે છે બોલો બોલો.
બ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો? હલો.
હલો.
હલોો હા.
હા આવે છે અવાજ.
હા આયો આયો બોલો.
હા હા. કંઈ નહીં તો બેઠી હતી તો વિચારતી હતી કે સકારાત્મક વિચારસ્રેણીનું કેટલું મહત્ત્વ છે કેટલી જરૂરી છે સકારાત્મક વિચારસ્રેણી. આપણા દૈનીક જીવનમાં.
હા એ તો સાચી વાત છે.
હા કારણ કે આપણે જેવું વિચારીએ છે એવું જ આપણું જીવન પણ બને છે. જો આપણે સારું વિચારશું તો આપણી સાથે બધી વસ્તુ સારી થશે અને જો આપણે કોઈક ખરાબ વસ્તુ વિચારશું અ સકાર નકારાત્મક વિચારસું તો નકારાત્મક વસ્તુઓ જ આપણા સાથે થશે
હા. એ તો તમે સાચી વાત કીધી અને જીવનમાં સફળતા મેળવવા માટે આમ માત્ર બુદ્ધિ પૈસા કે નસીબ આપડી માટે પૂરતા નથી હોતી હોતા એટલે સૌથી મોટી શક્તિ તો સકારાત્મક વિચારસરની જ છે
હા સાચી વાત છે અને હ દરેક પરિસ્થિતિમાં સારા પાસાને જોવાની દૃષ્ટિએ અને મુશ્કેલીઓથી નહીં ભાગવું તેનો ઉકાલ ઉકેલ શોધવો એ પણ એક સારી વસ્તુ છે કારણ કે મે કીધું એમ ખાલી પૈસા અને એનાથી બધો શુભ નથી મળતો આપણી પાસે પૈસા પણ હોય છતાં જો આપણે સારા પાસા તરફ જોવાની આપણી આવડત નહીં હોય તો એનું પણ કોઈ મહત્ત્વ નથી
હા એ તો સાચી વાત છે. અને પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ જો આપણા વિચાર જ હકારાત્મ મક હશે તો કોઈ પણ મુશ્કેલીના અવસરમાં આપણે બદલાઈ શકે છે પરિસ્થિતિ અને કેહેવાય ને કે વિચારો બદલાય તો જીવન પણ બદલાય
હા એ જ અને જો આપણી સકારાત્મક વિચાર શ્રેણી હશે તો આપણો આત્મવિશ્વાસ પણ વધશે અને કોઈ પણણ વસ્તુ જે આપણે આપણા અ દૈનિક જીવનમાં કરીએીએ. એમાં આપણો ખુબ જ વધારે આત્મવિશ્વાસ વધશે. ધની વસ્તુ સારી થશે અને આપણે નિર્ણય લેવાની ક્ષમતા પણ સુધરશે તણાવ અને ચિંતા પણ ઓછી થઈ જાય છે. અને તણાવ અને ચિંતા ઓછી થાય એટલે માનસિક શાંતિ પણ મળે છે.
હા એ તો સાચી વાત છે અને સકારાત્મ ક વિચારસરણી એટલે આમ દરેક પરિસ્થિતિમાં આશા હિંમત અને ઉકેલ શોધવાની દ્રષ્ટિ ગઈએ આપણેે
હા અને વિદ્યાર્થીના જીવનમાં પણ સકારાત્મક વિચાર શરણીનું ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ ડરી જતા હોય છે અને એના કારણે તમને ઘણા બધા નકારાત્મક વિચારો આવતા હોય છે તો એમણે મહેનત કરી હોય છે વાંચ્યું હોય છે છતાં પણ એ લોકો પરીક્ષામાં જઈને ડરીને નકારાત્મક વિચારોના કારણે પોતે જે વાંચ્યું હોય છે એ સારી રીતે પેપરમાં લખી શકતા નથી. તો સબ હકારાત્મક વિચાર શ્રેણીથી પરીક્ષાનો ડર પણ ઓછો થાય છે અને જો આપણને નિષ્ફળતા પણ મળે તો એના પછી પ્રયત્ન કરવાની હિંમત પણ પાછી મળે છે.
હા એ તો સાચી વાત છે અને આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ પડકાર નો સામનો કરતું જ હોય છે જેમકે તમે કીધું વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ યુવાનોને પોતાના કરિયર ની જે ચિંતા હોય છે એ માતા પિતાને પરવાર નિયમ જવાબદારી અને વૃદ્ધોને પોતાના સ્વાસ્થ્યની જે ચિંતા હોય છે આવી પરિસ્થિતિમાં હકારાત્મક વિચાર કરીએ તો વિચારસરણી આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે
હા અને અ આપણે પરિવારમાં પણ જો સકારાત્મક વિચારસરણી હોય તો આપણા સંબંધો પણ મજબૂત બને છે અને એકબીજા સાથે સહકાર અને વિશ્વાસ પણ વધે છે અને જો ઘરમાં સકારાત્મક વાતાવરણ હશે તો આપોઆપ ઘરમાં ખુશીભર્યું માહોલ રહેશે
હા એ તો સાચી વાત છે અને સકારાત્મક વિચારસરણીનો સૌથી મોટો ફાયદો તો એ છે કે તે આમ આપણો આત્મવિશ્વાસ વધારે છે જયારે આપણે પો પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખીએ છીએ ત્યારે મુશ્કેલ કામ પણ સરળ લાગે કરવા લાગે છે અને જે વ્યક્તિ હંમેશા હું કરી શકું છું એવો વિચાર રાખે છે તે સફળતા તરફ વધુ ઝડપથી આગળ વધતું હોય છે
હા એ તો ખૂબ જ સારી છે વાત કીધી તમે ઘણીવાર લોકો કોઈ પણ એમને એમના એમાં એ જે કામ કરે છે એનાથી નવું કામ મળે ત્યારે હંમેશા એવું જ વિચાર હોય છે કે હું નહીં કરી શકું હું કઈ રીતે કરી શકીશ પણ જો એ તમે કીધું એમ એવું વિચારે કે હું કરી શકું છું સકારાત્મક જો એના વિચાર હોય તો એ ખૂબ જ સારી રીતે નવું કામ પણ કરી શકે છે અને એમાં પણ એને સ સફળતા મળી શકે છે
હા એ તો સાચી વાત છે અને આપડણે ઘણી વાર નિષ્ફળતાથી ડરતા હોઈએ છીએ પરંતુ સકારાત્મક વિ વિચારસરણી શીખવે છે કે નિષ્ફળતા અંત નથી પરંતુ નવી શરૂઆત છે અને દરેક નિ તા આપણને કંઈક નવું શીખવે છે અને વધુ મજબૂત બનાવતું હોય છે આપણને
સાચી વાત છે અને આપણે જોઈએ તો ડો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે છે એ પણ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા પરંતુ અનેક મુશ્કેલીઓ હોવા છતાં મહેનત અને સકારાત્મક વિિચરોથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા
હા એ તો સાચી વાત છે
ને સ્વામી વિવેકાનંદનું પણ એક ઉદાહરણ આપણે લઈ શકીએ કે એમણે પણ યુવાનોનો આત્મવિશ્વાસ અને સકારાત્મક જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. અને તેમનું એક પ્રસિદ્ધ વાક્ય પણ છે કે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રોકાતા નહીં.
હા એ તો સાચી વાત છે.
અને સકારાત્મક વિચારસરની આપણા સંબંધોને પણ મજબૂત બનાવતું હોય છે જે વ્યક્તિ ત્યાં આમ હંમેશા હસ્તે ચહેરે રહેતું હોય બીજાને પ્રોત્સાહન આપતું હોય અને સારી વાતો કરતું હોય તેથી જ સાથે દરેક વ્યક્તિ રહેવા માંગતું જ હોય છે એવા માણસ સાથે હકારાત્મક લોકો સમાજમાં પણ સારો પ્રભાવ પાડતા હોય છે.
હા સાચી વાત છે અને સફળતા માત્ર પ્રતિબાંધિત નથી પરંતુ યોગ્ય માનસિકતાથી પણ મળે છે.
હા
પરંતુ ઘણા લોકોને એ વસ્તુ જ નથી ખબર હોતી કે સકારાત્મક વિચાર શ્રેણી વિકસાવવી કઈ રીતે તો એના માટે પણ અ કોલેજમાં અને શાળાઓમાં વિદ્યાર્થીઓને અમુક એવા મોટિવેશનલ્ સ્પીકર્સ જે હોય છે એને બોલાવીને કાઉન્સેલિંગ રાખવું જોઈએ જેથી જે બાળકોનો ડર છે પરીક્ષાને લઈને નકારાત્મક વિચારો જેમને આવતા હોય છે એ દૂર થઈ શકે.
હા અને સકારાત્મક વિચારસરણી વિકસાવવા માટે પણ આમ કેટલીક સા રી આદતો આપડે અપનાવી શકાય છે. જેમ કે દરરોજ નવા દિવસ નો આભાર માનવો જોઈએ. પોતાની શક્તિઓ પર ધ્યાન આપવું જોઈએ. સારા પુસ્તકો વાંચવા જોઈએ અને પ્રેરણાદાયક લોકો ના જીવન માંથી કઈક શીખવું જોઈએ. આવું આપડે કરીએ તો આપણામાં સકારાત્મક વિચારસરણી વિકસે છે.
હા અને એની સાથે સાથે પોતાની નાની નાની સફળતાઓ પણ યાદ રાખ વી જોઈએ છે કારણ કે ઘણીવાર આપડે મોટી મોટી સફળતાઓ મેળવવામાં એટલા બધા રચ્યા પચ્યા થઈ જતા હોય છે કે આપણી જે નાની નાની સફળતાઓ જે આપણને મળીએ છે પાછળ જીવનમાં એને આપણે ભૂલી જતા હોય છે તો એ આપણે યાદ રાખવી જોઈએ જેનાથી આપણે સકારાત્મક વિચારો વધી શકે અને નિષ્ફળતાને પણ સ્વીકારીને તેમાંથી શીખવું જોઈએ.
હા એ તો સાચી વાત છે અને જ બોલો બોલો
આજકાલના આધુનિક યુગમાં તો આપડે સોશિયલ મીડિયાથી જેટલું દૂર રહીએ એટલા જ નકારાત્મક વિચારોથી દૂર રહી શકીએ. કારણ કે જેટલો આપણે જો આપણે અતિરેક સોશિયલ મીડિયા વાપરશું તો નકારાત્મક વિચારો વધવાની શક્યતા વધારે છે.
હા એ તો તમે ઘણી સાચી જ વાત કીધી અને જીવનમાં સુખી અને સફળ બનવા માટે સકારાત્મક વિચારસરણી આમ સૌથી મોટું હથિયાર છે. તે આપણને મુશ્કેલ સમયમાં હિંમત આપતું હોય છે અને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપતું હોય છે અને જીવનને અર્થપૂર્ણ પણ બનાવતું હોય છે.
સાચી વાત છે એતો અને આજના જમાનામાં એ કેમ જરૂરી છે કારણ કે સ્પર્ધા તણાવ અને અમે હમણાં કીધું જ એમ સોશિયલ મીડિયાના દબાણ વચ્ચે સકારાત્મક રહેવું વધુ જરૂરી બન્યું છે. ને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે સકારાત્મક વિચારસરણી ખૂબ જ મહત્વની છે કારણ કે ઘણીવાર નકારાત્મક વિચાર શ્રેણીને કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થતું હોય છે લોકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે
હા એ પણ આજકાલ ઘણું જોવા મળી રહ્યું છે બાળકો માંને વિદ્યાર્થી તો ખરા પણ મોટા લોકોમાં પણ આ વસ્તુ જોવા મળ મળી રહી છે.
હા અને કાર્યસ્થળ અને અભ્યાસ અને સંબંધોને પણ સકારાત્મક વિચારો અ ઘણી બધી રીતે અફેક્ટ કરતા હોય છે.
હા અને સકારાત્મક વિચારસરણી તો એ એવી ચાવી છે જે સફળતા અને સુ ના દરેક દરવાજા ખોલી શકે છે.
હા એ તો તમે ખુબ જ સાચી વાત કીધી અને સકારાત્મક વિચારસરણી કોઈ જાદુ નથી પરંતુ જીવન જીવવાની એક કળા છે.
હા હલો હલો હ બોલો બોલો
હા અને છેલ્લે તો હું એવું જ કહેવા માગીશ કે જો આપણે વિચાર બદલશું તો જીવન બદલાઈ જશે અને સકારાત્મક મન એ જ સૌથી મોટી શક્તિ છે.
હા વાંધો નહી સારું સારું
હા હા સારું
સાર છે